હા.
હા કેમ છો?
બસ મજામાં
ગર્લફ્રેન્ડે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
બસ એકદમ મજામાં છે. સા સાંભળી ને સારું થીયુ કે તમે મજામાં છે.
હા તો શું કરતા હતા તમે?
બસ કશું નઈ હવે કઈક નવા ટોપિક ઉપર વાત કરવાનો વિચારતો હતો જોઈએ હવે તમે કઈક નવું કેવો અમને
અ અમે શું નવું કહીએ તમારે કેવું પડે તમે મોટા ની
અચ્છા એવું ના હોય ભાઈ અમે તો હવે નાના માણસોનું પણ સાંભળીએ છીએ એટલે
ના ના નહી સાંભળવાનું ના ના નહી સાંભળવાનું નાના માણસ
ના ના એવું નથી એવું નથી સાંભળવું પડે હવે
અમારે ઘરમાં નથી સાંભળતા તમે સાંભળીને શું કરશો
એ તો ભાઈ હવે બધાના ઘર ઘરની કહાની એવી જ હોય હવે શુ કરીએ અહિયાં અમારું ન સાંભળે ત્યાં તમારું ન સાંભળે
હા એટલે જ ને નાના નુ અમે ના સંભળાય એટલા માટે કવું છે, કે તમે જ કહો તો આપડે એના વિશે વાત કરીએ મને બધા જ ટોપિકોને અનુકૂળ આવશે વાંધો નહી
હા. એજ્યુકેશન વિશે વા વાત કરીએ તો બી ચાલે તમે હમણાં ભણો છો તે પછી આગળ કઈક નવા જૂની કરવી હોય તો એના વિશે કઈક બિઝનેસ કરવો હોય એના વિશે
હા તો ચાલો એના વિશે વાત કરીએ તો તમે કેટલો તમે જણાવો કે કેટલા સુધી તમે એજ્યુકેશન કરેલું છે.
મારી તો બેચલર ડિગ્રી કમ્પ્લીટ છે, બી કોમની પછી તો આગળ મને ખ્યાલ જ હતો કે બિઝનેસમાં મતલબ પીસવાનું છે, એટલે પછી મેં માસ્ટર્સ ડિગ્રી ન કરી અને અમારા જે જે ટ્યુશન મતલબ ફ્રેન્ડલી હતા અમને જે ભણાવતા હતા તેને પણ અમે સલાહ લીધી એક બે વખત તે પણ એકદમ વ્યવસ્થિત માણસ છે, તો એને અમે પૂછ્યું તો એમને અમને બધાના પૂછ્યું કે તમારું શું છે, ફ ફયુચરમાં શું કરવાના છો તુ જે બિઝનેસ વાળા જે તેમણે બધા એ કીધું કે અમારે તો ફાધર ન બિઝનેસ છે, એટલે અમારે એનામાં બેસવાનું છે, તો અ એમણે કીધું અમને કે તમે જો બેચલર ડિગ્રી કરી એટલે હમણાં આપડે સમાજમાં મતલબ શું છે. કે ડિગ્રી હોય તો દિકરી મળે એવું એટલે કેવાય એમ કેવત છે.
હા.
એટલે ડિગ્રી તો તમને મળી ગઈ હવે માસ્ટર્સમાં તમે જો બે ત્રણ વર્ષ બગાડવાના હોય એના કરતા એટલો જ ટાઈમ તમે હમણાં થી ધંધામાં ધ્યાન આપો તો ત્રણ વર્ષ પછી તમને એ ધંધામાં બેસશો તો તમારું મતલબ અ જે તમે પછી ત્રણ વરસ ધનો ભણી ને નોકરી શોધવા જશો એટલે બે વર પછી બગાડશો કે અલગ અલગ ચેન્જ કરશો કે એ કરશો એના કરતાં ત્રણ વરસ હમણાં તમે ધંધામાં ઇન્વેસ્ટ કરો તમારી બેચલર ડિગ્રી પતી ગઈ છે. તો ત્રણ વરસ પછી તમે સીધ્ધા ધંધામાં લાગી જશો એટલે તમારું આવક ઈન્કમ ચાલુ થઈ જશે અને જે એટલું તમે નોકરીમાં કમાશો એના કરતા સારું આમાં કમાવા લાગી જશ ને તમારો વેલ એસ્ટાબ્લિશ જૂનો બિઝનેસ છે એટલે પ્રોબ્લેમ નહી આવે. એટલે પછી અમે આગળ માસ્ટર ડિગ્રી કરી નહી એમ. તમારું શું કેવું છે?
હા એ વાતમાં તો હું ત સંપૂર્ણપણ સહમત છું તમારી વાતમાં. કે માસ્ટર ડિગ્રી કરવાથી કોઈ ફર્ક ઓંમ પડતો નથી પણ તમાર તમારા શોખ માટે કરી શકો છો નઈત તો બાકી તમારે જો ધંધામાં જ બેસવાનું હોય મારે પણ વિચાર તો એવો જ છે એ ધંધામાં જ બેસવું છે પણ હવે જોઈએ આગળ અ બેચલર ડિગ્રી હા ઘરવાળા એમજ કે છે કે નોકરી કર. પણ મારે નોકરી કરવાની ઈચ્છા નથી હવે હું જોઉં કે આપડે બેચલર ડિગ્રી પતી જાય એના પછી કેવું રે છે મારે તો ઇઝીલી જોબ મળી જાય તો પછી જોબ કરવાનો પણ કોઈ વાંધો નથી પણ હવે સારી જોબ તો ક્યાંય મળતી જ નથી મેં જોયું છે ત્યાં સુધી તો.
એટલે આમાં શું છે કે હવે અ આમાં ઈસ્યુ એ છે કે હવે આપડે કોઈ રેપ્યુટેડ કંપની હવે તમે જે આ કોલેજ તમે જે કોલેજમાં ભણો છો એનું રેપ્યુટેશન એવું સારું હોય તો હવે નોકરીમાં તો એવું છે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે હવે યુથ બધું ભણી ને બહાર નીક કરીએ છે હમણાના ટાઈમમાં. બેરોજગારીની વિશે તો તમે લગભગ ન્યુઝ સાંભળતા જ હશો કે બહું લોક કો બેરોજગાર બેસેલા છે અને હમણાંના ટાઈમે આપડા જે પરિવાર છે તેને ચલાવવા માટે તમે પંદર કે વીસ હજારની નોકરી કરો તે તો ઇનફ તો મતલબ એનાથી પરિવાર ના ચાલે એટલે મિનિમમ તમારે
પંદર થી વીસ હજારની પણ મળવી જોએ ને અહિયાં તો હવે હમણાં જ મારો મિત જે મોટું ભાઈ છે એનો મિત્ર ગયો ને નોકરી કરવા માટે તો દસ હજાર પગાર એનો હવે એને એનું જ પોત તાનું પૂરું નથી થતું એને એ એક્સ્ટ્રા ઉમેરવા પડે છે ને હજી પણ કદાચ એને બે ત્રણ વરસ સુધી એસ્ટ્રા ઉમેરવા પડશે પછી કદાચ જો પગાર વધે એનો તો એને કાંક મળે નહી તો તો ત્રણ વરસ સુધી તે એ એ ધંધી ઝનેશ રોકાય તો બિઝનેસ માં કેટલો આગળ વધી જાય.
હા એટલા માટે અને બીજું એવું છે કે હવે એ નોકરી કરે પંદર વીસ હજારની અને એ એનો પગાર વધી વધી વધીને મેકસ ક્સિમમ પચાસ હજાર સુધી જાય રિટાયરમેન્ટ સુધી અને જયારે રિટાયરમેન્ટ થાય ત્યારે એના દીકરા હોય કે દીકરા ના પણ લગભગ દીકરા આવી જાય. એટલે એ એ ફેમિલીને તમારે ચલાવવું હોય તો પચાસ હજાર નો પગાર તો તમારે કશું કામ ના આવે ને જો તમારી પ્રાાઈવેટ જોબ હોય તો તો તમને પેન્શન પણ ના મળે એટલે જોવા જઈએ ને તો નોકરી જો તમારી સિતતેરને એસી એશી હજાર સી જે સ્ટાર્ટિંગ પગાર હોય ને તોય તે તમને લગભગ દોઢ લાખ કે લાખ સુધી તમને પહોંચાડે એટલે એવી કઈક જોબ હોય ને તો એ બેટર બાકી એના કદાચ ધંધો કરવો સારો અને બીજું કે તમે હમણાં જે ભણો છો તે લાઈનમાં કઈ આગળ એવી કઈક બીજી એવું ભણતર એજ્યુકેશન છે કે નહી કે જેમાં આ પોસિબલ થઈ શકે
હા તો આમાં એવું છે જ કે હવે સોફ્ટવેરું બધું આપડ જો જાતે બનાવી દઈએ તો કોઈ પણ કંપની માટે કે આપણે એ કંપની પાછળ અભ્યાસ કરીએ અને પછી એ કંપનીની ખામી દૂર કરવા માટે આપણે સોફ્ટ બનાવીને કંપની ને જાણ કરી ને તો આપડણે કહીએ એ પ્રમાણે કિંમત આપણને આપવા તૈયાર હોય સોફ્ટવેર ની એટલે આવી રીતે જો તમે ચાર પાંચ મિત્રો કે ચાર પાંચ ભાઈ બધા ભેગા થઈને એક જ આવી રતે કોડિંગ વિશે ભણેલા હોય આઈ ન અને બધા ભેગા થઈને કરે ને ચારથી પાંચ મિત્રો નું ગ્રુપ ભેગું થઈ ને તો કદાચ આપણે આપણો જ બિઝનેસ એક ચાલુ કરી શકીએ આઈટી ન જ બિઝનેસ એવી રીતે સમજ્યા
હા એ પણ સારું છે અને બીજું કે હમણાં ના ટાઈમમાં આ હવે તમે એ કોડિંગ વાળું કરો એટલે તમને નોલેજ તો કોમ્પ્યુટર નું બધું જ છે તો તમે એ ટાઈપ નો બિઝનેસ ક કરી શકો કે તમે રીસેલિંગ કરી શકો અ જે. કઈ રીતે આપણે કમ્પ્યુટર છે અથવા અ ફોન છે. હવે હમણાં ના ટાઈમમાં શું છે કે આવા સોફ્ટવેર જે જાણકારો છે તેની. ખુબ જ જરૂર છે હવે નાના મોટા. કોઈને ફોન હાર્ડવેર વિશે તમને ખ્યાલ ના હોય તો નાના મોટા તમે એવી. શોપ ઓપન કરી શકો કે ત્યાં તમે એ રીતે બધા મતલબ ભેગા થાય ને. હ ફ્રી્રી ટાઈમમાં. ઇસ્યુ કર મતલબ બનાવો અને. જયારે તમારી પાસે અ. કસ્ટમર આવે તો તમે એ રીતે એમને સેલિંગ પણ કરી શકો એ રીતે પણ પ્રોફિટ કમાઈ શકાય. બીજું એ છે કે કોઈક કસ્ટમર ને. હવે હમણાંના ટાઈમમાં શું છે કે ઘણા બધા એવા લોકો છે. જે અ આ સોફ્ટવેર વિશે નથી જાણતા. તો હમણાં તમે. લગભગ સીકડીિયા કામ કરે છે એ લોકો પણ આજકાલ સ્માર્ટફોન વાપરવા લાગી ગયા છે. તો એ લોકોને શું છે કે અમારા અહિયાં આવે એ લોકો. તો એ ક ક સોફ્ટવેર અપડેટ કરવાનું છે કે આવું છે કે તેવું છે તો એ શું છે નક. ની મોબાઈલ ની દુકાનો ને ત્યાં જાય. અને હવે એનામાં તો શું હોય કે તમારે બટન દબાવ્યું વાઈફાઈ માંથી તમારે. અ અપડેટ થઇ જાય. એ લોકો એક એક સોફ્ટવેર અપડેટ કરવાના સોસો રૂપિયા બસો બસો રૂપિયા લે છે એનામાં ક શું એને ચાર્જ. થતો નથી જે અપડેટ કરી આપે છે દુઃ. વાળો એને પણ તો પણ એ લોકો એની પાસે ચાર્જ લે. એટલે એવું નાનું મોટું કામ કરીને બી મતલબ સારું એવું કમાય છે લોકો. એટલે એનામાંથી તમે ધીમે ધીમે ધીમે કરીને મોટું કરી શકો છો.
હા એ વાત તો છે જ એ તો એકદમ નાનું છે કે પણ આજે મેં તમને વાત કરી ને. તો એમાં જમણ તમે વચ્ચે કદાચ સાંભળી જ હશે. કે આપડે જે જી એસ સી બી નું પોર્ટલ છે ને તો એ પોર્ટલ ઉપર આને. કંક સિકુરિટીની સિસ્ટમ પૂરી નથી બરોબર. તે એમાં. આજે હવે આઈટી ના સ્ટુડન્ટો છે તો એમાં કેવું થાય છે કે હવે. આઈ આઈ આવી ગયું ને તો એના કારણેને. ઈઆઈ બધાની જોબ હવે આ સોફ્ટવેર એ બધું ઈઆઈ દ્વારા. ત બના આવે છે બનાવડ આવે છે. બધા લોકો એ બની પણ જાય છે એટલે વડની બધ. એના કારણે આઈટી ડેવલોપની જરૂરત નથી તો હવે. જે નવરા બેઠા હોય ને તો એમને આવી રીતે તપાસ કરી અને. ચેક કર્યું તો એમાં જી એસ સી બી ન પોર્ટલ ઉપર સિક્યુરિટી એટલી બધી પૂરી નથી તો એમને પેલા ઈમેલ કર્યો એમને બરોબર. કે તમારે આવી ર તે ડેટા લીક થઈ શકે છે અને તે જી એસ સી બી વાળાએ આ ઈમેલને ઇગ્નોર કર્યો અને કીધું કે આવી રતે કોઈ ફેક મેસેજ કર્યો છે, તો ઈગ્નોર કર્યો ને તો પછી એને આવી રીતે જ એલે આખી એનું પોર્ટલ જ હેક કરી દીધું. હા ભલે એનો ઈરાદો ચોરી કરવાનો કે હેરાન કરવાનું નતું પણ એને હે કરીને બતાવ્યું કે તમારે આ જો તમારે આ સિક્યુરિટી આ જગ્યા ઉપર ઓછી છે, આવી રીતે કોઈ પણ જયારે આવી રીતે કરે ને તો પછી હવે જી એસ સી બી વાળા એમના જોડે જ એનો ઉપાય તો એના જોડે હોય જ જો એને તોડ્યું હોય કેવી રીતે તોડ્યું રીતે જાણવું પડે ને એમને. તો હવે જવા માટે એ એમને પૈસા આપે, એવી રીતે આ આઈ ટી નો બિઝનેસ ચાલતો હોય છે હ જોવા જઈએ નને તો.
હા એ વસ્તુ ન તો મને પણ ખ્યાલ છે કે તમે કોઈક હવે મ્ે છે તે અમે ભણતા હતા ને ત્યારે કેસ હતો કે ગૂગલ ન એક નાના બાળક લગભગ ચૌદ પંદર વર્ષ નો બાળક હતો. એને ગૂગલ ની જે સિક્યુરિટીની વલર બી વોલર શ છે કે ગૂગલ ને એને ઈમેલ કરીને જાણ કરી કે તમારી આ માં અહ ખામી છે, તો ગૂગલેને અ રિવર્સ પણ આપ્યા. અને બીજું કે એને લગભગ ખાસું એવું પેકેજ પણ આપ્યુંય છોકરાને. ઇન ફ્યુચર એ છોકરો જયારે ભણીને ઊભો થશે. એટલે સીધું ઉભલાવશે, એટલે આ રીતે
હા
પણ એને લગભગ ચૌદ પંદર વર્ષની ઉંમરે ગુગલ એને અ નહીં તો દસ થી અગિયાર કરોડ રૂપિયા આપેલા હતા ઇન્ડિયન રૂપીસ મા કે એને આ ભૂલ શોધી અને ભૂલ ખાલી શોધવા માટે અને એટલા રૂપિયા આપેલા આખીરે ગૂગલની ટીમ બેઠી જ છે એને એરર ને સીધું કરવા માટે
હા અને આવી રીતે જ અરરો સુધારવા માટે ને અને એમાં એને કારણ કે પેલા ને હે હ કરયુ તું એને તો ગૂગલને બે મિનિટ માટે હેક કરી રાખ્યું હતું અને આખા ગ્રુપ ગૂગલને બે મિનિટ માટે હેક કરવું એટલે કેટલું મોટું છે આખા વર્લ્ડ ઉપર બે મિનિટ દાસન તરાવ કહેવાય
હા એટલા માટે હમણાં મારો મારો એક અહિયાં મતલબ મિત્ર છે અમારી સમાજના જે તે ભાઈ પણ એને પણ આ પુણેમાં એની જોબ છે એને પણ કઈક બીટેક કર્યું છે તો હવે એને શું છે કે જોબ સારી છે એ વર્ક ફ્રોમ હોમ કરે છે તો લગભગ સ્ટાર્ટિંગ પગાર પણ સારું છે સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા જેવું એને લગભગ ત્રણ ચાર મહિના ત્રણ ચાર વરષ ઇન્વેસ્ટ કર્યા એને પેલા તો લગભગ જોબ હતી પેલી જે તે આઠ હજાર રૂપિયા પર હતી એને શું છે કે સાથે સાથે રેડી ટુ ઉપર ને એ રીતે અ તેની જબ એપ્લિકેશન મૂકતો રહ્યો મહિને મહિને અપડેટ કરતો રહ્યો તો તો એને છેલ્લે સાઠ સિત્તેર હજાર રૂપિયા ની હમણાં જોબ સારી લાગી છે એ વર્ક ફ્રોમ હોમ કરે છે ઘરે બેઠા બેઠા કશું નહી આખો દિવસ લેપટોપમાં હ ટેકનોલોજી મતલબ કોડિંગ વિશે એટલું બધું મને ન